હાાસયરપુલ
પ્રતિયોગિતામાં જવું છે સ્પર્ધામાં જવું છે, ત્યાં છે ને મારે જંક ફૂડ અને હેલ્ધી ફૂડ પર એટલે બંને મારે જ બોલું છે કે જંક ફૂડ કેમ હેલ્ધી છે, અને હેલ્ધી ફૂડ કેમ ખાવું છે જંક ફૂડ પણ કોઈ સાઈડ હેલ્ધી છે તો કેવી રીતે હેલ્ધી છે એવું બધું મને બોલવું છે, તો હું કઈ રીતે બોલું કે જંક ફૂડ હેલ્ધી છે બધાને ખબર છે જંક ફૂડ હેલ્ધી નથી, પણ એના ફાયદા કઈ રીતે કેવું અને હેલ્ધી ફૂડ વિશે પણ હું શું કેવું, મને જરાક જણાવશે?
તો એ ડિબેટમાં તું શરૂઆત એવી રીતે કરી શકી હેલ્ધ ફૂડ વિશે વિગતવાર માહિતી એવું ટઇટલ આપી શકે છે, અને તેમાં તો કહી છેાય આપણે જે ખોરાક ખાઈએ છેએ. તેમ શરીર, મગજ અને સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે એકદમ સીધી ડાયરેક્ટ, ઓકે.
હમ હમ.
સામાન્ય રીતે જંક ફૂડ ને હેલ્ધ ફૂડ એ બે, જે ડિપાર્ટમેન્ટ છે આપણા. મ એમાં જ થાય છે. એક ફૂડ કોઈ બી ફૂડ હોય, કાતો હેલ્દી હોય કાતો જમ તીજો કોઈ એનો પ્રકાર નથી બરાબર. બે મેન તો હેલ્દી ફૂડમાં, જે પોષક તત્વો મળે તે અલગ અલગ પ્રકારના હોય બરાબર. ઘણા પ્રકારનાં કાર્બોહાઈડ્રેટસ પ્રોટીન, વિટામિન, મિનરલ. ફાઈબર અને હેલ્દી ફેટ.
હા બરાબર હા
આ બધાં પોષક તત્વનાં પ્રકાર છે ઓકે હવે જે ખાવાની બધી અલગ અલગ વસ્તુ છે. તે બધી અલગ અલગ વસ થી આપને અલગ અલગ પોષક તત્ત્વો મળે જેમકે પ્રોટીન આપણને મળે છે આઈથિંગ જેમકે મે તમને કેવુંને જો આપણે અલગ અલગ વર્ગીકરણ કરીએ ને તો વિટામીન્સ જે આપણને વિટામીન્સ મલે આઈથિંગ આપણને ગ્રીન સબજી જોવા મળે છે બરાબર
હા
હા કાર્બો અને કાર્બોહાઈડ્રેટ જે આપણને ઘઉં ચોખામાં મળે રોટલીને ભાતને બધામાં કાપ આપણે કાપસને
હા હા હા હા હા
કારબોહાઈડ ફૂલ ફોર્મ છે એનુ ત્યાં આપણને ધ ધઉંની રોટ તેને ચોખામાં મળી જાય પછી વિટામીન થેય ગિયું પ્રોટીન આપણને જે આપણને ઈંડા છે. પછી આપડે સોયાબીન છે એ બધાં હેલ્દી છે તાકત છે. તેમાં પ્રોટીન મળે પછી અ મિનરલ્સ મિનરલ્સ એ લિક્વિડને રિલેટેડ છે તો કઈબી જે જે તમે લિક્વિડમાં છે જેમ કે નારિયેળ પાણી
ગન્ને કા જૂસ અરે સોરી શેરડીનો રસ
હા જે પણ જે લિક્વિડ તેમાં મિનરલ્સ હોય બરાબર પછી ફાઈબર ફાઈબર આઈ થિંક ફાબર મળશે મને ખ્યાલ નથી મને યાદ હતું પણ હું ભૂલી ગયો પણ ફાઈબર પણ એક કઈક વસ્તુ માટે મળશે હેલ્ધ જેમ કે જો આપણે જો તમે તેલની એડવર્ટાઈઝ જોતા હોશો તમારા ટીવીમાં તો ગુડ ફેટ બેડ ફેટ ગુડ કોલેસ્ટ્રોર બેડ કોલેસ્ટ્રોર એવું આવે છે તો સારી ચરબી બી એક છે વસ્તુ જે અમુક સ્ત્રોત માંથી મળે છે જે મને હમણાં ખ્યાલ નથી બટ હેલ્ધી ફૂડ બીજા પણ ઉદાહરણ. હું તમને આપું દાળ રોટલી. બાકરી. પછી ફળ દૂધ દૂધમાં કેલ્શિયમ હોય છે. બરાબર. પછી દહીં. છાસ મગફળી બાદામ. અખરોટ. ખીચડી સલાડ એવા ઘણા બધા છે.
હા એટલે કે આપડે જે આપણે હેલ્ધ ફૂડ ફૂડ છે આપને ખાલી સ્વાદમાં સારા ના લાગે પણ ખાવામાં આપણા શરીર માટે બરાબર છે.
હમ.
પણ હું આમ પણ કહી શકું ને કે. એમ તો બંને મેચ બોલા કે. જંક ફૂડ અને હેલ્ધી ફૂડ પણ હું એમ પણ બોલી શક કે દર વખતે આપણે હેલ્ધી ફૂડ ખાઈએ એ જરૂરી નથી પણ આપણે હેલ્ધી ફૂડ પણ ખાવા જોઈએ અને આપણા જીવ સ્વાદ માટે. જંક ફૂડ પણ ખાઈ શકી છે તો જંક ફૂડ કેટલી હદે હેલ્ધી થઈ શકે અને કઈ કઈ વસ્તુ ખાઈ શકીએ આપણે તે એમાં શું કેવું મેં.
જક ફૂડ જક ફૂડ શું આવે પેલી વાર તો જંક ફૂડની ડેફિનેશન તમને ખબર હો જો.
જંક ફૂડ એટલે જ કે વડાપઉ. પછી હમ. સમોસા.
કે એ બહાર મળ્યા એટલે આપડે એને. ત ફડ ક બરાબર.
હા હા.
હવે એ પણ ખોટું છે કે જે વસ્તુ જેટલી વસ્તુ બહાર માંડે છે બધી વસ્તુ આપણે જંક ફૂડ ના કહી શકીએ.
હા એ તો બરાબર છે..
હવે જો સાક રોટલી ઘરમાં બને તો આપણે હેલ્ધી ફૂટીએ. પણ એ છાત્રૃ્રી જો બહાર મળે. ને આપણે જંક ફૂડ કે બરાબર છે સાચ સવાય.
ના ના નથી બરાબર.
પણ એ પણ હન્ડ્રેડ પર્સન્ટ થૂરું નથી કે જે વસ્તુ બહાર મળડે તે બધી જંક વસ્તુ જશે જંક ફૂડ જશે. બ હવે ઈડલી બહાર મળે છે તો જ.
ના ના. ના એ જંકફૂડ તો નથી.
કેય ટામેટા હોય છે ધાણા હોય છે. ના કેવાય વડાપાવ પાવ હનાલી છે ઓકે એક્સેપ્ટ દાળ અ વડા વડાપાવમાં ચણાનુ રોટલો કરીશ
હા એ તો હેલ્ધી છે આપણા માટે
હેલ્ધી છે બટ એ જંકફૂડની ક કેટેગરીમાં પણ આવે છે સેમ સેમ ટાઈમે એ હેલ્દી પણ એ જંગ હતી કેમ
હા કેમ કે એમાં પાઉ છે અને તે ફ્રાય હોય વધારે તે માટે
હોય છે. એટલે ઠીક છે એ અમુક વસ અમે એક્સેપ્શનલ છે વડા પાવ ઓકે બીજું બીજું બી ઘણી બધું પાાવભાજી થઈ ગય. ભાજી હેલ્ધી છે ખાવનું હેલ્ધી છે પણ જેમા બટર નાખું તો ડબલ અના લીધે કારણ કે જે આવ જે એનામાં જેનામાં પેલાથી જ ઘણું પેટ છે જોવી ચરબી વધારે છે જોવ જાળ છે. એ લોકો તો અવોઈડ કરવું જોઈએ એના માટે ત્યા નથી થતો.
હા બરાબર એટલે કે આપડે એમ કહી શકીએ જંક ફૂડ સંપૂર્ણપણે તો ખોટું ના કહેવાય પણ આપણે તેને સમજદારી પૂર્વક અને મર્યાદિત ઉપયોગ કરીએ તો સારું છે.
જે ફૂડ બહાર મળે તે બધા જંકફૂડ નથી. જે ફુડથી આપણા શરીરને નુકસાન થાય તે ફુડ જંકફુડ કેવાય.
હા હા એટલે કે જેમ કે આપણે આમ સા જે પાઉભાજીમાં ભાજી છે તો આપણે ઘરે શાક તો બનાવીએ જ છીએ સેમ જ તો થઈ ગયું અને તેમાં તો વટાણા ટામેટ ટા બધું જ હોય. છે તો એ હેલ્ધી જ કેવાશે હા અને આપ આપણેે કોઈ કોઈ વાર ખાઈ શકીએ.
જો તમે, જો તમે બહાર ઇડલી સાંભર ખાઓ, તો એ જંક ફૂડ નથી. એ હેલ્ધી ફૂડ છે. પણ જો તમે બહાર જઈને ચાઇનીઝ ખાઓ તો એ જંકફૂડ કેવાય ને નુકસાન કરે. બીજી વસ્તુ ઇડલી તમે ખાઓ? તો તમને શરીરને નુકસાન નહી કરે, તો એ જંક ફૂડ ના કહેવાય. પણ ચાઇનીઝ તમે ખાાવ તો તમને ઘણું નુકસાન કરે તો એ જંક ફૂડ કેવાય કેવાય ને કેવાય.
હા પણ હવે તો આપણા ટેસ્ટ આપણે અ સ્વાદ આવે તો આપણે એ ખાઈ લઈએ છીએ. કે નહી યાર મસ્ત છે, જલ્દી બની જાય છે. પણ હેલ્ધી ફૂડ કોઈ કોઈ જેમ કે સેલેડ છે. એ તો હજી જલ્દી બની જાય છે.
એમાં હું છે ને, કે જંકફુડ ખાવા માટે પૂંર્ણપણે કોઈ પ્રતિબંધ મૂકવાની હું સલાહ નથી આપતો. પર્સનલી બીજા ડોક્ટરો, વૈ વૈજ્ઞાનિકો જે કહેતા હોય, તે પણ હું પર્સનલી એવી સલાહ આપું કે જંકફૂડ પન ખાવાનું. મહિનામાં જો તમે એવી રીતે પકડો એવો સાદો હિસાબ કરીને ચાલો કે તમારે મહિનામાં ચાર રવિવાર આવે ચાર રવિવાર તમે જંકફૂડ ખાઈ ખાઈ શકો નો ડાઉટ, બાકીના છવ્વીસ દિવસ તમે હેલ્ધી ફૂડ ખાતા જ છો ને? તો ચાર દિવસ તમે જો જંકફૂડ ખાશો તો તમને એટલું કોઈ નુકસાન થવાનું નથી.
નથી અને આપડે એક્સરસાઇઝ કરી લેવાની એટલી, હા ને?
કરો છો તમે સારી રીતના મન્ડે ટુ સેટરડે તમે સારી રીતના ડાઇટ ફોલો કરો છો, તો તમે સન્ડે જોઈ છે તમે ચીજ ડે તરીકે તમે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ કઈ વાત
હા બરાબર! બરાબર એટલે કે જંક ફૂડ એકદમ બધી રીતે જંક ફૂડ ખરાબ નથી આપણે તેને મર્યાદિત ખાઈએ સારી રીતે ઉપયોગ કરીએ તો, તે આપણા માટે હેલ્ધી જ છે.
હા હવે તો, ચાઇનીઝ તમે અઠવાડિયામાં એક દિવસ સન્ડે ખાવ છો, નો ડઉટ, નોટ ગુડ, નોટ બેડ. ચાલી જાય છે ખાવો તો પણ તમે જો એ જ ચાઇનીઝ અઠડિયામાં બે કે ત્રણ વાર ખાવ છો તો તમારા માટે નુકસાન
હા બરાબર હવે મને સમજાયો મેં તો એમ જ વિચારતી કે જંક ફૂડ સારું નથી સારું નથી તો મેં કેટલીક વાર તો મારું મન મારી દેતી કે ના નથી ખાવું નથી ખાવું એટલું મન થાય ખાવાનું પણ મેં વિચાર્યું ના આ બધું સારું નથી
કોઈ વાત નહી પણ હવે
એટલે કે હવે તમે કીધું જેમ કે આપણે તેને લિમિટમાં મર્યાદિત પ્રમાણે ખાઈએ તો એ આપણા માટે સારું છે તો હવે હું ટ્રાય કાલે જ ખાવા જઈને
અને બીજું કે ઘણા બધા પાણીપુરી જે એકદમ કોમન ફાસ્ટ ફૂડ છેું એ પણ એમ જોવા જઈએ તો અનહેલ્ધ નથી એ પણ હેલ્ધી જ છે એમાં પણ બોઇલ બટાકા આવે છે બોઇલ ચણા આવે છે
હા પુદીના
કોનાનો પાણી આવે છે પાણી પણ હલ્ છે પાણીમાં પણ બે પછી બધું બોઇલ હોય છે ભાજી ઓબ્િયસલી તો બોઇલ હોય બોલ તો સારા મસારો બોઇલ ચણા હોય બલ બટાકા હોય તો એથી સારું તો કઈ ન હોય શકે
હમ અને પાણી ભી પોોદી નાની
હ પુરીને પણ તમે એ પુરીને તમેંદથી નહી કધો કારણ કે પુરી સબજી પુરી વાળી પુરી નથી એ જેમાં બહુ બધું આવેય છેું હા એ વાળલી પૂરી નથી હા નાા ના એવું નથી મેં એવું ક છું કે આપે જે પુરી ભાજી ખાય તે પૂરી તેલ વાળી હોય છે બરાબર પણ આજે પૂરી હોય તે તો કરંસી હોય ને એમાં એટલું બધું ઓઈલ નહી હોય કે ઓઇલ જ કરે તા પોરી કરે છે એટ એટલે એ બી હેલ્ધ જ કેવાય હમ બને બંને હા બે ફ્રાય છે એટલે પુરી તો એમાં બી બની જાય છે. તો હ પાણીપુરી હ કોઈ દિવસ અનહેેલ્ધી તો નહીં કે
અને લોકો જો એને અનહેલ્ધી કેતા પણ હોય તો પણ નામ ખવાનું મેં તો કેમ કે પાણી ભૂરે્યું તો ખાવા જ પડે એના વગર તો ના ચાલે પાણી પૂરે ને વડાપાવ. તો તમારી એવી કઈ ફેવરેટ વસ્તુ છે જે તમને બહુ ભાવે છે જંક ફૂડ કહેવાય છે પણ તમે એને ખાવ ખાશો જ ખાશો ભલે પછી જંક ફૂડ હશે કઈ
પાણીપુર હવે આટલુ બધું હ તમને તો સારી બધી વાત કે હેલ્ધી ફૂડ જરૂરી છે બટ પણ તો બીજે મારા મનમાં છે જે વસ્તુ વડાપાવ છે. જે હ દોમે દ મેરા જંક ફુડ ક સ્થાન હૈ કોઈક ના કોઈક દિવસે તો હુ વડાપાઉં ખાઉજ છું. ત્યારે મને મોકો મળે. જ્યારે મારા નજરે જો જ્યારે વડાપાવ તેળ કો હ કતો નથી ખાવા
બરાબર. તો સારું તો હવે હું આ બધું લખી લીધું છું પોઈન્ટ હવે મેં કાલીજ ને કેવા
ઓકે.
હા થેન્ક યુ હા બાય હમ.